ઉપર હલો.
હાલો.
હલો.
હા જો બર.
હા જાલદી કર.
. અવાજ આવ હા હવા આવ્યો
હા અવાજ આવ
લ ઓવા આવે છે. ના લાગત એવું આટલી બધી ગાડીઓ ઉભી એટલે પાઈ હા હા હા માથેમાં જેટલી બધી ભીડ જોતો ખરા
એજ કહું ને કોઈ પ્રોગ્રામ હતો ગામમા
ગામ માં તો કોક ના લગ્ન લાગે છે.
લગન લાગે છે, ના યાર લગ્ન જેવું નથી લાગતું ગામમાં ગાડીઓ ઘણી બધી ઉઊભીને મલા પાછળ મંદિરે કઈ બાંધેલું હતુ.
એ મંડપ બાંધેલો હજુ
હા એજ કઉ છુ, ને શું હતુ તે ગામમા
ગોમમાં મોટી બધી સભા ભેગી થ હ
એવું છે આ જમવાનું ના રાખની એ છેભાવમા
આ તો યાર હોય, ને તો એવું નક્કી આપડે ગમ વાળા નનુ તો કોઈ
એવું છે.
હમ પૈસા વાળા કરે
અ પટેલો ન ભોગમાંને
હમ એટલે જ ને ના કઉ ક રાખે
તો હા તને કયો ત અરગામાં આમ
મને તો ઉત્તરાયણ બહ મજા આ આવી જાય ઉત્તરાયણ
ઉત્તરાયણમા
હમ ઉત્તરાયણ તો એમાં ચાાયના દેડીથી ચકા પણ નતુ ચ કઈ ચાાઈના જ નથીતી મને તે આવાજ હવા
ગુજરાતી બોર્ડ
તો ચાયના દોડી અવાજ ના ગુજરાતી ના કવાય ને
શુદ્ધ ગુજરાતી
સાદી દોરી પહરાઈ એમ પછ ચકાયું પતંગ
હા સાદી દોરી ઉપર ચગાવું પતંગ કોઈ મહેમાન બેમાન આ તુ ઘરે
મેમન તો આ વખત નહતા આ્યા કોઈ નહતા આયા બઉ એટલા બધા નતા
આમ વળી આવો મહેમાન
ઓ આમાં ભાન છોકરા બધા આયા હતા.
ચા અમદાવાદ થી આવો
ફિરકી પકડવા વાળું કોઈ નહી બોલ પતંગ ચકાવા વાળા તો જેટલા જણા હતા.
તો લાવો તા હવે અમારે અમાર ભાભી લાવો તા ને
ભાભી તો લાવ પણ એક ભાભી પણણી
ભાવી ભણી આહ હો એતો મળી જશે એ મળી જશે.
આરામ કરત થયુ.
એવું છે હા હા હવે ટોપિક બાર નીકળે અને મના તો દિવાળી ગામમાં ભ ઉત્તરાયણ માં એટલી મજા નહી, આવે
કેમ દિવાળી દિવાળી તો લે ટેટા આપડે ફોડિયા ન ફટાકડા તો ઉડન બધું થાય એટલે પછી. ગુજરાતી નઈ લેવાનુ
આ કયું છે, આ છે.
એવી રીતે બોલવું
હા
બોલો સુજલ શું કરો છો તમે?
દિવાળી બૉમ્બ ફોડવાના હોય એટલે પહિ આપડે ને મજા આવે.
તો બોમ્બ ફોડીએે તો આપડે કપડાં ના બગડે ફોડા ના પડ.
તો ઉત્તરાયણ માં ઓગળયો ના છોલાય.
ઈ તો પટ્ટી પેર દેવાની છે સેલોટેપ માર દેવાની.
ચાલો.
હમ ઉતરાયણમાં બહ કબૂત તર ન બહુ નુકસાન થાય એના માટે વધારે ઉત્તરાયણ ના કરાય.
ઉત્તરાયણ માં યાર મન હું પતંગ જ ન લાયો જાય.
ખબર તા ને તારે સામેના ધાબા પણ નતો ચગાવતો.
હા વાત હાચી છે.
મારું પતંગો કોક એ કાપી દીધું ખબર પેલા સામે ઝાડ દેખાયને તું બેઠો યા ની પેલી જગ્યાએ
હું તો કાલ જયો તો રથયાત્રામાં
એવું હ
રથયાત્રામાં ઘણા બધા લોકો તા વસ્તી વધારો હતી.
પસી રથ તા પસી પોલીસ આવ ને એ બધા હતા. ઝઘડો ના થાય એના માટે એમ
વ્યવસ્થા તો મસ્ત કરીએ છે પણ યાર હું જ નતો આવ્યો હુંઈ ગયો તો.
ભીડ બહુ હતી અમે તો ત્રણ ચાર જણા ગયા હતા વધારે નતા ગયા.
હમ ભીડ હતી એ જ તકલીફ હતી ને યાર.
અ ગયા વર્ષે જેવું નતું લયા.
હમ હમ આ વખતે રાક્ષસો બાક્ષસો
રાક્ષસો તો મે સ્ટોરી ચડાઈ દીધી ડાયરેક્ટ જ
ના હોય મેં જોઈ નતી મેં જોઈ નતી.
જોવું પડે ક તારે
પણ તારો ફોનચ્યો હતો મારી પાસે
તું યા તારો ફોન નું કોક કર આવી તે કોઈના ફોન ના મગાય.
હાચી વાત છે ભાઈ પણ આ આ આવા કાર્ય એપ માંથી પૈસા આવે તો જોઈએ ને યાર
એપ માં પાશા પૈસા એ આવે.
હા યાર આ મસ્ત એપ્લિકેશન
ઈ તો જેટલા આવ.
હા વધારે તો નહી પણ પાર્ટ ટાઈમ ઉપર આમ સારા પૈસા મળે એમ.
એવું છે ને.
હા હા
પછી આઈટી આ કોલેજ જાય છે અને
કોલેજ તો આજ ગયો હતો ત્રણ લેક્ચર ભર્યા ના બે લેક્ચર ની એક લેબ
બરોબર પછી આવતો રે ઘેર.
પછી આવતો રહ્યો ઘરે આજે મહારાજ જોયા હતા પણ નજર અંદાજ મે એને પણ
વાહ શાબાસ
શું કરું યાર.
તેરા ભી એસે ચલતા હે ઓર મેરા ભી
હા ગુજરાતી માં વાત કરવાની હતી ત્યાં હિન્દી માં કેમ બોલો છો તમે
હિન્દી માં તું એ હિન્દી માં આઈયે થોડોક થોડો તેજી માં કેવી યાર
આવી વાતો માં યાર હિન્દી નીકળી જાય છે. હા હલો.
હા બોલ ખાધું ક બપોરે હું ખાધું તું શું જમ્યા હતા હમ્મ ગુજરાતી મિત્ર હવે સાંજ નો હ એવું છે બરોબર
કા હવે આમ તો ઘરના એ ને તો બધાને ખાઈ લીધું હશે
તમારે તો બઉ વહેલા જમણ જમણવાર બની જાય છે
અ ખાવાનું વહેલા બની જાય છે જમવાનું અ મારા પપ્પા કામે જાય છે ને એટલે એવું ભૂખ્યા હોય એટલે વેલા બનાવી નાખ
અચ્છા એવું હોય ન બરોબર લાગ લાગ વાત સાચી છે. જો વાત છે તાર તય્યારે
અત્યારે બધા ઘરે હશે અને હું હાલ આયો હતો ગામમાં
ગામમાં આયો? અરે વાત તો ના હું એ ધાબા પર જ આઉ
એવું છે.
ગોમમાં તો ચેટલી પડા પડી છે દેખ તો ખરા હમ્મ. માણસો ચેવા ખાવા માટે જાય.
એવી તો એવી તો કેવો પ્રોગ્રામ છે ભાઈ
અરે લગ્ન જેવું છે કઉ તો શું
ના મને લાગે તો મંદિર નો પોગ્રામ
મંદિર માં તો બધા નામો બોલા બોલાવ આખા ગોમ ની
એ વાત બી સાચી પણ એકલા રબારીઓ ના મંદિર નો પ્રોગ્રામ હોય શકે ને
અને અમા રબારી દેખાય છે કોઈ
મને અહિયાં બધા પટેલો દેખાઈ રહ્યા છે.
રબારી નું ચય હોય
ના પણ અહીંયા રબારી ના પાછળ હે ને મંદિર
હ એવું ના હોય ને મંદિર હોય તો મંદિર એવું થોડી આવ પછી
આ તો હોય ભી ખરા યાર
હમ્મ. શિયાળો આવ ત્યારે જીએ હવે કસરત ને દોડવા બધું ચાલુ કરીએ.
કસરત તો યાર હાલ જ કરવી પણ ફોન મુકાય એવું નહિ.
એવું છે.
હા.
બરોબર.
હાલમાં યાર ઇલેક્ટ્રિક ગાડીઓ વધારે જોવા મળે નહી હવે
ગાડી તો બઉ આમ બધું પેટ્રોલ ના ભાવ વધી જયા પેટ્રોલ ઓછું થઈ ગયું એટલે પછી બધું એવું ચાલયા જાય.
ઇલેક્ટ્રિક ગાડી એમને હાલ સામે જ એક દેખાણી
હા તે ઇલેક્ટ્રિકલ ઓજાર બહુ નેકળ્યા હ
પણ ઇલેક્ટ્રિક ગાડીઓમાં અહીંયા બજેટ મોંઘી બહુ આવે નહિ આ મર્સીડીઝ જાય રી જો
કયાં છે?
હા હાલજ ગઈ.
તે દેખાતી જ નહી.
શું મસ્ત?
હા હા એ હું એજ તને એજ કેતો હતો એ ગાડી કેતો હતો.
હમ મસ્ત લાગે હા હા
એવી વાત આવતો હતો પેલી વખત હું નોતો કેતો હતો તને
શું એકદમ આના માટે તો હું ચાર પાંચ છોકરીઓ મૂકી દઉં.
વાહ બેટે
છોકરીઓ છે તો નહી પણ મૂકી દઈએ ચાલોને.
એવું છે.
શું મસ્ત ગાડી હતી યાર,
ગાડી તો બહુ મસ્ત છે પણ ઓકાત નથી ઓકાત જોવો.
આ શાનો અવાજ આવે છે છપ છપ?
કોઈ નઈ એ તો આટલા બધા લુગડાં સુકવી ને એટલા આવો અવાજ આવે.
એવું છે એટલે લુગડા ધોતા હશે હુકવતા નહી.
આમ ખાચ ખાચ ના થાય હવે મારો મારો અવાજ તો આવે છે.
હ શું કેવાય ડેરી એ હવે દૂધ લેવાનું ચાલુ નથી કરવું?
તો પેલો ડેરી વાળો તો ના પાડે છે ને.
તું ગયો હતો પુછવા?
ના પણ હજુ કોઈને આલયુ નથી એટલે પછી હું પૂછવા જ નથી જતો. હું દુકાનેથી જ લઈ લઉં. પેલા ચેવી મજા આવતી નઈ?
હું તો શું કવ હું શું કવ ખબર આ કંપનીઓ વાળા ને એવું કરાય કે ડાયરેક્ટ ગામમાંથી દૂધ એટલે ડેરીમાંથી જ ગામમાં એક્સપોર્ટ કરાય આ કેવું કરે ડેરીમાંથી એ ફેક્ટરી માં લઈ જાય એટલે દૂધસાગર માં પછી ઈકણ થી પેકેટ થઈ ને અહિયાં આવે.
એ તો બઉ બધું.
પ્રોસેસ યાર લાંબી થઇ જાય ને એમાં ગુણવત્તા ઘટી જાય.
ડેરી વાળી હારી એ પટ દઈને દૂધ લઈને હાલો ઘેર.
હમ આ ગામમાં ને ગામમાં.
હમ ચો આગું જવાનું હો
હું શું કવ આમને કેવું ખબર બે આ પેલી પ્લાસ્ટિકની પોલિથનમાં તો ના કરાય પણ અમુક બયણીઓમાં મૂકીને પેક કરીને આપી દે તો ચાલે ભાઈ.
તે એવું તો કરે જ છે ને,
આખા ગામ ના પુરવઠો બુરવ બાકી કર.
ડેરી માં કેવું હોય ઉનાળો હોય એટલે દોવા વસ્તુ ના અલા ને એવું બધું હેડી જાય બેસો
ડેરીઓ માંથી દુકાનો માં દૂધ પોકાડવાનું અને દુકાનોમાંથી ઘરે
દુકાન વાળામાં તો મળે નહી થેલીઓ અમૂલની. ના સામે થી આવે- -
અને દૂધ વેચવા જવું પડે અને એમાંય- - દૂધમાં લોકો પાણી મિલાવા- - દારૂમાં જાતે દારૂમાં જાતે પાણી મિલાવી ને પીવે- -
ડાયલોગ હારો છે.
વાતમાં પોઈન્ટ છે કે નહી?
હ ભાઈ દમદાર મજેદાર મજા આય છે.
શું કરવાનું યાર
કંટાળો તો આવે છે, પણ ચાલેયા જ બધુ
ગામમાં ગામમાં નઈ ઇન્ફેક્ટ ગુજરાત માં દારું બંધ થો જોઈએ.
દારું બ બનવો જ ના જોવે બધું વસ્તુ જોમ